હલો.
અવાજ આવે.
હા ક્લીયર.
તારો અવાજ કે એટલોું ડીમ આવે મને સ વાત કે એકદમ સારોતો હતો. એટલું બધું ધઢીરું બધું એવું લાગે કે તું દૂર ઉઊભી રહી ને ફોન. બી દૂર હોય એવું લાગે.
ફોન મારા કાને જ છે.
અને હ હું કરું હમણાં.
કઈ નહિ આરામ.
આરામ.
બધું કામ કરીને આરામ.
મન લાગ ગલુંગરરાઢોયાકે તું.
હમણાં ક્યાં લુગડા રહેેવાનું.
ધોતો બી એ મને હું ખબર.
ને મનેઢોટા બી નહી આવડે.
અરે થોડું થોડું ફાસ્ટ બોલ.
ડોટા ભી નહીં આવડે મને એમ.
હ કેમ નની અડ હી કેલે.
ની કે ને શુ કરવાનો.
કમ આવે.
ટાણે આવડે ને.
મ તો આવડે એટલે મેં મારા દોઈ કરું.
હા બરાબર.
ખાલી મે મારા દો.
એવું.
હમ.
કેમ આન્ટટી.
નની મેં હમણાં મારાભીન ધોતી.
લાંડી પર વધટું કામ કરાવ.
હમ.
એટલી મહેનત કરે આટી આંટી નો અવાજ આવે.
એટ પેલોું નાડયળ મે ખાવાનીમ કધું ને. કોરબો. તે કપાયા કદ્દીુથી તે મારી મમી આંટી નની હી ગેલી.
હમ.
ત મનાઈ વી તે સળ લ મુકલ્યા કરે.
તો જવાની.
ન મનતો નહી.
હા હા તો બરાબર.
બીજાને
હમ હમ હ તું કરે કે કામ?
મેં કઈ નહી કરું
હું
તારી આંટી જ બધું કરે
એવું જ લાગ્યું મને
જો દા પાછી હશિયા કરે મને જોઈને મે જ કરું એમ કરને.
આંટી પણ ગર્વ ઠાઉજે કેટલું કામ કરે આંટી.
હા ગર્વ થાય જય્યારે મેં ઘરે હોવ ને રવિવારે ત્યાં ખાવા પડી જાય કેટલું ગર્વ થાય ત્યારે મારી મમ્મી આળસુ બની જાય.
હા તો તે દાડે તો બરાબર જ ને આખો અઠવાડિયો આંટી કામ કરે છ દિવસ
ત્યા તો ત્યારે કેવું બાનુ તે તે દિવસે કેવું બાનું હોધે મને હારું નથી એમ કે. તો પછી મે બનાવે તો ડાયરેક્ટ ખાઈ લે.
તબિયત ની હારી એટો ખાઈ બી લઈ ને તને બી આંટી બનેને
કા આજે મારું મન નઈ મલે કામ કરવાનું તું કર જે કર જે ઠાય ટુ કર એકી આ ઘરે કામ હોપી દે એક દિવસ હમણાં બોલશે કે રોટલી બનાવ થોડી વાર લઈને
રોટલી ખાલી રોટલી ત બના ની છે.
હા ખાલી રોટલી જ બનાવની પણ મારા ભાગી શાક બી તો બનાવ પડે ને અલગ થી
ત તેમાં હું વાર લાગે જો
ત કદાચ જ ખાઓ મેં આજે
કેમ?
મેં મકાઈ બી ખાધી પછી પેલા મ ઠીયા આવેતે તેબી ખાધા મેનન્ટેન
ખાવાનું હોય
મેન્ટેન રાખવા પડે કે ની હવે કળમ બ એટલે પાણી પીવું
હા હા ટરાફો કેય તેજને.
હા તરફો બી કે કોરમો બી કે બધું જ કે.
હ નાારીયલ ટાઈપ
હા નારિયેલ ટાઈપ એમાંથી જ નારિયેલ બને.
હા ખબર અગાડી જતા અગાડી જતા બને એમ અગાડી પક્રિયામાં.
હા અગાડી પક્રિયામાં
તો આજે બીઆરફ ની નોટ કેમ આયપી.
અરે મેં લખવાનું નઈ મળે મારી પાસે એટલે પછી જયારે મેં માગુ ને તે તું મને આપજે એમ કર ને. નિ‌ મલે મને ફોન મળવા પડશે મારી મમ્મી ને
હમ હમ
એટલે મને કધેલું છું તે હવે મને હરમ લાગ્યા કરે કેવાનું મારે ભાઈ કેટલું હતને નોટ જુએ એ કહી મુુંકેમ
હા તો આંટી પર હોટી બી કામ આંટી પર.
અ તે મારી મમ્મી જ વાત કરે મે ની વાત કરું. મને હરમ લાગે વાત કરવાની.
તને હામાં હરમ ની લાગે.
મને બધું માજ હરમ લાગે હવે વાત કરવાની કેમ કોઈને આળસ લાગે
લાગી છેકે
હા મને બધું માં આારસ લાગે મેં આડશું માણસ
એવું કોણ કે એવું કોણ કે
તોજ કેધું
મે કે ડાક્ટર તું
હા હા તે એ કીધું
મેં તો કીધું ગયા વસ મટ લાગે એમ
બધાને લાગે એમ નની કીધું મન તને લાગે એમને કીધું
એ તો ખાલી પેલું માં લાગે એમ કામ કરવામાં
હા કામ કરવામાં તો મને લાગે જ
કાલે એક દિવસ અઠવાડિયામાં કામ કરો ટેવી એક બેસ અઠવાડિયામાં રવિવાર જ ને
હું રવય રવય વાત વાત તો સાચી છે.
આખો અઠવાડિયે આંટી કામ કરે તેની જ જોઈ ને પછી રવવારે આંટી એને આરામ જોએ એક દિવસ તો પછી તે ભારે તો કામ કરવુજ પડે ને
હા ભાઈ, તારી આન્ટી જ બધું કરે. સાબ્બાસ, આન્ટી પર ગર્વ થવું જુએ મારે.
તે તો થાવું જોયે, થાવું જોયે
અવે તે ખોલ અવે એટલું બધું બી ન બોલ કે મારી મમ્મી એટલી બધી ખુશ થઈ જાય.
તાર મમ્મી તો, તારી મમ્મી ત દૂર હશે ને?
ની આઈ નજદીક જ છે.
કા છે? હાભે જ?
હાંભે જ છે.
હમ, અવાજ ની આવે.
મારો ની આવે?
હ, કટ થાઈ.
કેમ ની આવે, મને ત બરાબ તારો ત બરાબર આવે.
અવાજ ખબરની, હ, અવે આવે.
હવે આવે.
હમ,
તારો ભાઈ કા ગીયો?
રમ્મા, જસ્ટ ફોન આપીને ગીયો, અમણાં જ
ખબર જ ઉતી, તારો ભાઈ પાસે જ હશે ફોન.
ફોન આયપો જ ની મને જલ્દી.
ઓય, તારો ફોન જ ની લાગે મને તો અવે, આપી દે તેને તારા ભાઈને ફોન આપી દે.
એવું થોડી જો એને બી આપાનું ને.
ની મે એમ કેઉ કે, તારા ભ ફ ભાઈને ફોન આપી દે, મેં તેના સાથે વાત કર્યા કરું એમ
ની તે બધા વાત કરશું.
હ, તો વાત બી કરે ને, મે કેઉ ને ભૂમિકની ફ્રેન્ડ છું.
હ, હ, પછી ગામમાં અફવા ફેલાવી દેહે.
હ, અફ્ફા ફેલાવી દેહે.
હમ, એને ઓળખે કા આજે તું આજું. હમ,
વધારે પડતો જ ઓડખતો હશે, મને ખબર.
એમ, ભાભી ત ની કેય એમ ત.
ખાવાનું આજે?
ચિકન લાયવો મે હમણાં જ
ચિકન સિવાય બીજું હું મલે તને?
આજે લાયવો આજે.
આજે ની, હું તને ચિકન સિવાય બીજું કઈ ની મલે મને ખબર.
ની માછલી અતી ને પરમદાળે, પાપી માણસ. ઈ એમાં અમે થોડી કાપ મારીએ જો, અમે તો ખાલી ખાયે.
તે ખાય, ખાવાનું બી પાપ જ છે.
જો વૈજ્ઞાનિક રીતે હમજાવું?
ના, એ પાપ એટલે પાપ, પાપ એટલે પાપ, બીજું કઈ ની.
પેલાના જમાનામાં બધા હું, એમ ઝાડી પાલા ખાતા કે પેલ્લા
અરે નઈ. તે કઈ ની, અવે કોઈ માણસ તને કાપીને ખાય તો કેવું લાગે?
ઈ એ જો એમાં હું કે આહાર શુંગલા હાંભરેલું આહાર શુંક્લા?
નઈ.
ફૂડ ચેઈન
તે બી જીવ જ છે કે ની, કોઈ જીવને મારીને તું ખાય તે કેવું લાગે એમ?
હા ચાલ રે ટાલે કાલથી ક્યામ કરીએ સિંહ ને બધું જે શિકાર કર એ જાડીપાલો ખાવા આપીએ આપડે. થા હૈ
એટલે તું જાનવર છે.
જાનવર આપડે બી જાનવર જ એક ટાઇપ પણ આપણને વધારે ખબર બધા કરતા. બુદ્ધિ સાળી જીવ હું કાપી ચાલો તારી વાટ કર તું એ બી કેટલા પાપ કયરા.
મેં કેટલા કયરા મેં કરલા હજા
આ તો વેન્ગન ને કાપે તેમાં બી જીવ હોય ને. બેેંગન ટામેટમાં
પાગલ ઇન્સાન
જીવ હોય જાવડામાં બી જી હોય ખાલી બોલ તો હોય જ ને.
હવે તે તે લોકોને દુખે એમ કઈ ફિલિંગ આવે તે લોકોને એમ.
એ લોકોને બધું થાય વાને એ લોકો વ્યક્ત ની કરી શકે.
તું જા અહીંયા થી દૂર જા કોઈ દિવસ તો રસ્તા મળતો ને મે તને ઠો કીને જવાનું જોજો
હમ હામાંઠી આવડે ચાલવતા.
હીખી લેવા. સાાચું કેવ મળતો ને કાલે મારી સામે ના આવતો તું.
હ કઈ થાય તો મલે નીં.
હા કઈ થાય તો મળે ની.
કઈ થાય નઈ કારણકે હા એમેં એટલા બધા થોડી પાપ કર્યા છે
કર્યા કર્યા મે જ કર્યા ખાલી પાપ મેજ કયરા
એક પુણ્ય સેટ એ કરી શકે છે
કયું
છે એક
એક કેવું આવે એક બે
એક જ છે મસ્ત પુણ્ય તેનાથી ઉદ્ધાર ઉદ્ધાર થઈ જાય કોઈનો
નહી તેવું મેં બીજા નું ઉદ્ધાર ની કરું મે પોતાનો ઉદ્ધાર કરું
તાર ગોટા નો બી થઈ શકે ને
ની મારે કરવું જ પાપી માણસ સાથે કઈ કરવું ની મલે તેના ભાગી કઈ કરવું ની મલે
તો તો મારે હવે ચિકન છોડવા પડશે
આઉ તું ક છોડવાનો
હમ મેં કીધું પાપી માણસ સાથને કઈ ની કરવાનું એમ
હા મિત્રતા બી ની રાખવાની
મારા ઘેરે એટલે મારે પછી બનાવ પડે એમ જલ્દી અને બંધ બી વહેલો રાખું
એવું
હમ
હારું કેવાય
હારું જ કેવાય ને કોઈ બનાવારૂ હોય
કઈ તો શીખે
હું બનાવતા હું
ની એટલે મારા પેલુ લાઇ ને તું એમ લક્ષણ લાવા પડે તને
ની એટલું બધું કામ નું ની મળે કેમ કે એટલા બધા પુણ્ય કરીને ક્યાં જવાના
હમ એમી મલવાનું તો કઈ છે ની
મળશે ને મને તો ખબર કઈ ફળ મળવાનું છે મોટું હમ હમ
તને મળવાનું
હા મલહે
હારૂ કેવાય
તને બી મળી શકે
ની મન તો ની જોએ એટલું મોટું ની
એટલુ બધુ મોટ એટલુ બધું મોટો થોડી છે જો
ની એટલું બધું મોટું કે નાનું મને જોવે જ ની
હા તો જોવે જ ની
હમ
પણ મળવાનું જ એટ તો મલહેજ નસીબમાં સેજ તો એ પણ એવું થોડી જવું એવું વસ્તુ અમુક વસ્તુ એવી હોય કે આપડે તેને નાની પાડી શકાય
અમુક વસ્તુ એવું હોય કે આપડે હા ની પાડી શકાય એમ ને
ની ની નકારાત્મક નહી હકારાત્મક ની હ હવેની હ
મે હકારાત્મક વિચારું, મારામાં હા આઇવો. તારા મા ના આવ્યું હે ને.
હા ની પાડવાનું તો ના જ આયવું ને.
નહી મેં હાની પવાના, જોયું તો નાની બરાબ.
ધીરે ગેટુ
બિચારો કંટાળી ગયો.
મે ની કંટાળો કોઈ દિવસ, કે તારા ભાઈ એક મહિનામાં, તારા ભાઈ એ એક મહિનામાં પેલું કર રાખેલું, એનાથી ની રેવાયેલું, એક મહિના બી નહી.
બિચારો.
ચારેને એને જાળતજ નહી આડે, મેન્ટેન કરતા ની આવડે, સ્કિડ
નહી તેને છે ને એ રિસ્પેક્ટ નહી કરતા આવડે, બીજું કઈ નહિ.
બસ તે જ રિસ્પેક્ટ. જેમ કે આપડે એવું રિસ્પેક્ટ કોઈ માગે નહીં, પણ આપણે જેટલી આપડે આમ કરો હોય, જેમ કરવાજ જોઈએ, થોડીક તો. પછી ડીશરિફ મા વાત એટલે એમ બઉ એમ સે કલ્પે વાત નહી કરવાની, એમ ઈજત કરવાથી કઈ પ્રભાવ તો પડે નહિ, એમ આપતા
તે બી સે
એ તો પણ મારા કેસમાં, ને એના કેસમાં તો ફરક બી પડીશેકે
એના કેસ માં તો હું થાય?
નઈ એમ પોળી હારી હટી એમ, છોકરી સારી હતી, હ
તું જોયેલી તેને?
ની જોયેલી ની મળે, એ જ કહેતો હતો.
હારું કે એટલા દિવસ પછી તને કીધું.
હમ્મ તે તો